હો કેમ છો.
હું મજામાં છું, બેન તમે કેમ છો.
હું પણ મજામાં છું,
હું આજે ગામડા વિશે વાત કરવાની તમારી પાસે ટાઈમ છે.
હા છે, ને બેન બોલોને,
કામ સાચુ અ ગામડાએ પ્રાકૃતિ અને શાંતિ અને સાચી સંસ્કૃતિ પ્રતિક છે. તમનેતો ખબર જ હશે આપડામ અ ભારતમાં કેટલા જ ગામડા છે. અને મહાત્મા ગાંધી એ સાચું જ કહ્યું, છે, કે ભારતે ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. ભારતનો આત્મા છે, ને તે ગામડામાં જ વસે છે. અને આપણા ગામડાંના લોકો શહેરમાં આવે નોકરી કરે છે. ગામડામાં એટલી રોજગારી હોતી નથી ત્યાંના લોકો નાઈ ટકાતો ખેતી જ કરતા હોય છે, અને આપણા શહેરમાં ખેતી ટ્વેન્ટી ફોર ટકા જ છે, એટલે અહિયાં જોબ કરવા માટે તે લોકો ગામડા થી અહીં શહેરમાં આવે છે. ગુજરાતી ભાષાના શબ્દ કોશ અનુસાર શહેરથી નાનું છે. અને નેસડાથી મા મોટું બોધલાના મકાન વાળું વર વસાતી સ્થાપના એટલે ગામ ગુજરાતમાં ગામડાઓ વિશેની મહત્વની પછી અ ગામડાના લોકો ના મુખ્ય વ્યવસાય ખેતી-ખેત મજૂરી અને પશુપાલન જ હોય છે. તે લોકો બળદ ગા ગાય ભેંસ બકરી મરઘી આ બધું જ પાલતા હોય છે, ને ખેતીઓ કરતા હોય છે, ત્યાં પ્રકૃતિના ગોધમાં લીલાછામ ખેતરે પક્ષીઓ કલવર સ્વચ્છ વ-હવા મળે છે અને અ હું કે ગામની છે ને હવા ખુબ જ સ્વચ્છ હોય છે. અને ત્યાં સ્યાસ લેવામાં ખુબ જ સારું લાગે છે. લોકો વચ્ચે પરસ્પર ગા-ગાંઠની નિરતા સંબંધો હોય છે. ત્યાં દરેક સુખ દુઃખ સાથે ઉભા રહે છે. ગામમાં બધા જ એકબીજા સાથે રહે છે. ને પછી સારી રીતે વાતો કરે છે. પછી ગામમાં એકબીજાને જે કઈ સારું બનેલું હોય તો એક પડોશી ને એકબીજાને આપ આપે છે. ને પછી એક સાથ જૂટ થઈને બેસી વાતો કરે છે. અને પછી ગામડામાં તહેવારો, ભજન કીર્તન અને લોકમળ અ લોકમેળાઓ ખુબ જ ઉત્સવોથી ઊજવામાં આવે છે, ત્યાંના મે - ત્યાંના મેળાઓમાં પણ ખૂબ જ મજો આવે છે, અને શહેરના લોકો ગામમાં જઈ ખુબ જ મોજ કરે છે એન્જોય કરે છે, ત્યા કારણ કી આ અહિયાં જો શહેરના લોકો છે ત્યાં ગામડા જઈ તહેવારો ઉજવવામાં ખૂબ જ આનંદ લે છે. કારણ કે શહેરમાં એટલી ખબર હોતી નથી પરંતુ, ગામમાં ખુબ જ ઉલ્ ઉત્સવોમાં સારું લાગે છે આખું ગામ સજેલ હોય છે પછી એકબીજા સાથ થે ખુબ જ મજા કરે છે. ગામના વહીવટ અને વિકાસ માટે પંચાયતો હોય છે ત્યાં બાળકો માટે પ્રાથમિક શાળા આગણવાડી પછી તથા દૂધ ડેરી જેવી, સુવિધાઓ પણ હોય છે, સામાન્ય રીતે ગામમાં ઘરે સુંદર તળાવ મોટું બળ નું વૃક્ષ અને ચોરો હોય છે. ગામમાં તળાવ તો હોય જ પછી ગામના આસપાસ બીજા પણ નાના નાના ગામં હોય છે. અને તેમના નામો પણ બહુ અજીબ અજીબ હોય છે. આજના આધુનિક યુગમાં ગુજરાતના ઘણા ગામડાઓમાં સ્ફોટ અને ડિજિટલ બન્યા છે છતાં પણ કેટલી જગ્યા એ રોજગારી નો અછત છે. ઈચ્છા શિક્ષક પણ અને અભાવ જોવા મળે છે. જેના કારણે લોકો શહેરો તફર અને વહી રહ્યા હતા. તેમ છતાં ગામડામાં સંસ્કૃત તી અને સાદગી આજે પણ અજોડ છે. અને શાળામાં સ્પર્ધા પણ કરાવે છે. આ પછી ચોક્કસ ત્યાં ગામમાં છે ને આપડે ઘેરના પાસે છે ને થાળ હોય છે. ને નીમ ના હોય પછી તુલસી ના હોય ત્યાં બેસીને બધા જ વાતો કરે છે. અને પછી ઝાડ પર ઝુલા બનાવી બાળકો રમે છે. બાળકો પાઈપ થી પછી બધી જ જગ્યાએ ગામમાં રસ્તા પર સારુ જ લાગે છે. અને ત્યાં બધા છત પર લેટે છે. પછી ખુલ્લા આસમાનમાં તારા જોઈ. ખુબ જ સારી ઊઘ લે છે. ને સવારે તે લોકો વહેલા ઉઠી જાય છે. પછી એકબીજા ના કામમાં જ લકી રહી છે. તાનો ખુબ જ સારું છે, મને તો ખુબ જ લાગે છે ગામમાં. તમે શું કેવા માંગો છો ગામ વિશે?
હા ગામે છે ને માનવ વરસાહતનો એક સામાજિક એકમ છે. તે નગર કે શહેર કરતા નાનો હોય છે. અને મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારોમાં છે ને આવેલા લોકો વધારે પડતા છે ને પાંચસો થી પચીસો લોકો રહેતા હોય છે. અ ગામ છે ને શહેર ના મુકાબલે ખુબ જ નાનું હોય છે. ગામડાઓ એ હરિયાળા ખેતરો, વૃક્ષો અને શુદ્ધ વાતાવરણથી ઘેરાયેલું હોય છે. ગામ ના લોકો એકબીજાને સારી રીતે ઓળખે છે. તેઓ દરેક તહેવારો અને પ્રસંગો સાથે મળીને ઉજવે છે. અને ગામના મોટ્ મોટા ભાગના લોકો મુખ્ય વ્યવસાય છે ને ખેતી જ હોય છે. અને એને પછી પશુપાલન હોય છે. ખેતી છે તેથી ઘણા લોકો ત્યાં ઘણા લોકો માટે અ જમીનો વધારે છે ગામડામાં. અને તે લોકો ખેતીનું કામ કરીને પોતાનું જીવનનું ગુજરાણ ચલાવે છે. અને કેટલાક લોકો પશુ અ પશુઓ પાડીને પોતાનું ઘરનું જીવન પણ ચલાવે છે. કારણ તેમાં ખુબ જ પશુઓ હોય છે, જેમ કે ગાય, ભેંસ, બકરા, મરધા, બતક એ બધી વસ્તુ એ લોકો પાડે છે. અને તેનાથી તેમ લોકોનું ઘરનો ખર્ચો પણ નીકળી આવે છે. અને ત્યાંના લોકો બહુ સારા હોય છે. એકબીજા સાથે મળીને રહે છે સંપીને રહે છે ગામડા માં તો એવું હોય છે કે કોઈ એક ના ઘરે જો અવાજ આવે ને તો બધા ભેગા મળી જાય જાય છે અને જે પણ પ્રોબ્લેમ હોય તેનો નિકાલ બધા સાથે મળીને કરે છે ગામડા માં વધારે પડતો લોકો છે ને લોકો ના ઘરનો ફેસલો સરપંચ લોકો કરે છે કોઈના ઘરમાં આગર ઝઘડો થાય છે તો પણ તે સરપંચ સુધી જાય છે અને સરપંચ તેનો નિકાલ કરે છે અને ખૂબ જ શાંતિથી અને સુંદર રીતે એ લોકો સારા પ્રોબ્લેમોનો નિકાલ કરી કાઢે છે તે મને ખૂબ જ ગમે છે અને ગામડાઓમાં નાના ખાડા ખાબોચિયા અરે તળાવો જે હોય છે ત્યાં પણ બધા માછલીઓ મારવા જાય છે તે મને ખુબ જ ગમે છે અને ગામમાં વધારે પડતા બગીચાઓ ઝાડવાથી લગાવીને બગીચા બનાવેલા હોય છે તે ત્યાં લોકો અ વહેલી સવારે ઉઠે છે બકરીઓ લઈને ત્યાં જાય છે અને ઘણી બધી મહિલાઓ ત્યાં બેસીને વાતો કરે છે અને બકરીઓ ચરાવીને પછી બપોરે પોતાની ઘેરે આવે છે તે પણ ખુબ જ સારું આનંદ લાગે છે. અને ત્યાંના લોકો ખેતી કરે છે ગામડામાં ઘઉં છે ઘઉં ચોખા લસણ અને ઘણી બધી વસ્તુઓ ત્યાં ઉગાડે છે અને ત્યાંના લોકો તો લીલીયા લીલી શાકભાજી તો એકદમ ફ્રેશ તાજું અને સુંદર ખાય છે. અ વગર મિલાવટ વાળી આપડે શહેરમાં શું છે કે ઘણી બધી વસ્તુઓ મિલાવટ વાળી હોય છે. આપણે એ શાકભાજીઓ મિલાવતી હોય છે. ઇન્જેક્શન થી તર અ તૈયાર કરવામાં આવે આવે છે. એટલે એ બધું આપડાને ખુબ નુકસાન થાય છે. પરંતુ જેમ ઘેરે ગામડા માં છે ને પોતા ભીં ડી રોપે છે પાલક રોપે છે વાવે છે વટાણા છે ઘણી બધી શાકભાજીઓ મરચા છે ટામેટા છે અ ગલકા છે એ બધી વસ્તુઓ ઘેરે જ ઉઘાડે છે. અને સારું સારું ખાય છે એ લોકો મને તો ત્યાંનું જીવન ખૂબ જ ગમે છે અને ખૂબ જ આનંદ આવે છે. અ તમે શું કેવા માંગો છો બેન આગળ
તમે સાચું કીધું ગામડામાં ખુબ જ સારું લાગે છે પછી ત્યાંના લોકો ખુબ જ સારા હોય છે અને પછી માહોલ ખુબ જ હારું હોય છે ત્યાં જાવાનું એકબીજાને ઘેરે જાવાનું વાતો કરવાનું ખુબ જ સારું લાગે છે. પછી ત્યાંના વાતાવરણ પણ ખુબ જ સારું હોય છે. હવામાન વિભાગની આ મુજબ ઘણા વિસ્તારોમાં સારે વરસાદ પડી રહ્યો હતો અને બધા ત્યાં છે ને વર્ષા સાદના ટાઈમે ખુબ જ સુગંધ માટી હોય ને ત્યાં ખૂબ જ સુ સારું લાગે છે. અને ગામડામાં જે લોકો નુ કાચું ઘર હોય ત્યાં ખુબ જ ઠંડી લાગે છે. વધારે કરતો ગામડામાં કાચા જ ઘર જોવા મળે છે અને ગામડાના લોકો ચૂલા પર જ રોટલી શાક બનાવે છેને પછી ચૂલા પર બનાવેલી વસ્તુ ખુબ જ સારું હોય છે. અને જમવામાં પણ ખુબ જ સારું લાગે છે. ને ગામડામાં તમે સાચું કીધું પંચાયત ત્યાંના નિકાલ કરે છે ઝઘડા નુ ને પછી ત્યાં ના હસબેન્ડ વાઈફ કઈ પણ ઝઘડો થાય તો સરપંચ બોલાવે છે ત્યાં મીટિંગ લગાવે છે. પછી તે લોકો આખી વાત મૂકી સરપંચ ડિસાઇડ કરે કે હવે શું થશે એટલે ત્યાંના લોકો છે ને સરપંચ પાસે જ વધારે જાય છે. અને ત્યાં બધ હાજ નો નુકસાન નુકસાન કઈ ભૂકંપમાં થાય સરપંચ પૂરી પાડે છે અને બધી જ વસ્તુ ત્યાંની બસ સારું છે તમે બીજું કઈ બોલવા માંગો છો?
હા બેન તમે જે પણ કીધું ને તે ખુબ જ સારું કીધું છે. મને પણ ખુબ જ સારું લાગ્યું છે ગામડાનું જીવન તો આપણા બધા માટે ખુબ સારું છે. આપડે વરષમાં એક વાર તો ગામ જાવું જ જોઈએ આપડે બધાએ અને ગામ જવાથી આપણું શરીર બી ચુસ્ત રહે છે સારું રહે છે. અને રોગ મુક્ત પણ થાય છે આપણે ઘણી બધી બીમારીઓ અને જે માનસિક તણાવો હોય છે ને શહેરમાં રહીને તેને ડોક્ટર આજ સલાહ આપે છે કે તમે પણ ગામડા માં જઈને થોડુંક પોતાની શરીર ને ચેન્જીસ કરો અને તે આપણા શરીર માટે ખુબ જ સારું કહેવાય છે અને ગામના ચૂલાના રોટલા અને ચૂલાનું ખાવાનું ખુબ જ સરસ લાગે છે અને ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. બેન તમે જે પણ મારી જોડે વાત કરી છે ને ગામ વિશે એ મને ખુબ જ સારી લાગી છે ખુબ જ આનંદાય છે. તમે મારા જોડે વાત કરીને તેના માટે આપનો ખુબ ખુબ આભાર
હા તમારો પણ ખુબ ખુબ આભાર